તો.
હા, બેન કેમ છો.
હલો.
તમાચો મારી અવાજ આવે છે?
હા આવે છે તમને શું તમને મારી અવાજ આવે છે?
મારી આબાજુ તો અવાજ પણ આવે છે, કે તી હોતી કે આજે આપડે કયા મુદ્દા પર વાત કરવાના છે?
તો આજે આપણે મોસમી ફળો પર વાત કરવાના છીએ, મોસ્મી ફળો એટલે એવાં ફળો કે જે આપણને કુદરત મોસમ પૂરતું જ આપે છે, તો એવા ફળોને મોસમી ફળોમાં સમાવેશ કરવામાં આવે છે, એવાં ફળો જે ખાસ એક ઋતુમાં તાજા અને વધુ સ્વાદિષ્ટ મળે છે, ભારત જેવા દેશમાં ઋતુ મુજબ ઘણા બધા ફળો આવે છે, જેમકે, કેરી, તરબૂજ, ખરબૂજ, લીચી, જામફળ આવા ફળો ફક્ત, ઉનાળાના સમયમાં જ આપણને ખાવાનું મળે છે, ચોમાસામાં જાંબુ, સીતાફળ, નાસ્પતી, બોર ખાવાનું મળે છે, શિયાળાના ઋતુમાં નારંગી, સફરજન, દ્રાક્ષ, અનાર, સ્ટ્રોબેરી ખાવાનું મળે છે, મોસમી ફળો ખાવાના ઘણા બધા ફાયદા છે, જેમકે, એ આપણા શરીરને તાજા અને વધુ પોષક હોય છે, સસ્તા અને સરળતાથી મળી જાય છે, શરીરને ઋતુ મુજબ સુરક્ષા આપે છે, સ્વાદ વધુ મીઠા મીઠું અને નેચરલ હોય છે, તો આવાં ફળો આપણને, મોસમી ફળો શું છે, તો મોસમ પ્રમાણે જે ફળો કુદરતી રીતે પાકે અને તૈયાર થાય, તેને મોસમી ફળો કહેવાય, જેમ કે, ઉનાળામાં કેરી અને તરબૂજ. શિયાળામાં નારંગી અને સફરજન, આ ફળો તે સમયના હવામાન મુજબની શરીરને જરૂરી પોષણ આપે છે, ઉનાળાના સમયમાં તરબૂજ, કેરી, લીચી, જામફળ જેવા ફળો આવે છે. કે જે કુદરત તરફથી આપણને તે મોસમ પૂરતું ખાવાનું મળે છે, આવાં ફળો એ કેટલાક પ્રકારના હોય છે, જેમ કે કેરીમાં પણ ઘણી બધી પ્રજાતિઓ છે, જેમકે, દશેરી કેસર હાપ ઝ તો એ બધા એ ઉનાળા પૂરતું આવે છે, અને તે મોસમી ફળોમાં તેમનો સમાવેશ કરવામાં આવે છે, મોસમી ફળોમાં ઘણું બધું પોષક તત્ત્વો હોય છે, જેમકે, નારંગી લીંબુ ખાવા થી આપણને વિટામિન સી મળે છે, અને તે રોગ પ્ર્રતિકારક શક્તિ વધારે છે, કેરી અને પપૈયુ વિટામિન એ આપે છે, અને તે આંખો માટે સારું કહેવાય છે. ફાઈબર દ્વારા આપણું પાચનમાં સુધાર આવે છે, કેળા એ પોટેશિયમ આપે છે જેનાથી હૃદય માટે ફાયદાકારક બને છે, અનાર અને દ્રાક્ષ એન્ટીઓક્સિડન્ટ્સ એટલે શરીરને બીમારીથી બચાવે છે, તો એનાથી આપણું શરીર સ્વસ્થ રહે છે. તો એવા બધા ફળો આવે છે, તો તમે મને આ મોસમી ફળો વિશે હજુ માહિતી આપી શકો છો?
હા તને પણ ઘ સારી વાત કરી અને મને, સારી લાગી એવી પણ વાત કરી, તો તમે જે એવી રીતે વાત કરો છો તો મોસમી ફળ તો હવે હું કહું છું ને કે મોસમી ફળો એટલે છે ને, મોસમ પ્રમાણેના જે ફળો હોય છે. તે આપણા મોસમ એ ફળો છે, એટલે કે જે આપણા મોસમ પ્રમાણે બદલાતા હોય છે અને મોસમ બદલાય તો ફળો પર બદલાય. જાય તો એ એ તો બધા મોસમ એ ફળો છે. આપણેે જોઈએ છે તો હમણાં શું ચાલે છે, તો ઉનાળો ચાલે છે, અને ઉનાળામાં જઈએ તો આપણે શું શું શું મળે છે તો આપણને ઉનાળામાં આપડા ગુજરાતમાં જોઈ લઈએ, તો વધારે પડતું કેરી મળતો હોય છે અને તે આપણને વધારે પડતું પોષક તત્વ. વધારે પડતું અ અ શક્તિશાળી બનાવે છે જો વાત કરી લઈએ કુદરત એ આપણને છે ને વધારે અલગ અલગ પ્રકારના છે ને અલગ-અલગ પ્રકારના અલગ-અલગ ફળો આપે છે અને અલગ-અલગ મોસમમાં ખાવા માટે આપે છે જેમ કે આપણે જોઈએ છે તો કેરી. કેરી એ આપને છે ને ચો ઉ શું કહે છે શિયાળામાં અને ચોમાસામાં વધારે જોવા મળતી નથી પરંતુ ઉનાળા માં જોઈએ તો આપણને એટલું બધું જોવા મળે છે. અને જો આપડણે એવી જ રીતે વાત કરી લઈએ ચીકુ ની તો એ પણ જોવા મળતું નથી પરંતુ એ આપ ઉનાળામાં જોવા મળે છે, સૌપથમ તો આપણે ઉનાળા ની વાત કરી લે કારણ કે હમણાં ઉનાળામાં ચાલે છે, તો ઉનાળામાં તાપમાન ખુબ જ વધે છે, શરીરમાં પાણીની કમીઓ આવી જાય છે તેથી લોકો એટલા માટે કેરી, તરબૂજ, લીચી અને ખરબૂજ એવા બધા ફલો ખાય છે, કે જેનાથી તેમને શરીરમાં પાણીની કમી એ વધારે રહે નહીં અને તેનાથી તે લોકોને પોષણ તો મળી રહે એટલા માટે લોકો એ તરફ વધારે આકર્ષે છે માટે આપણે જોઈ લઈએ ઉનાળામાં તો, ઉનાળામાં છે ને લોકો અ એ બધું જ ખાય છે કે જે તેઈને શરીર ને છે ને વધારે પડતું શક્તિશાળી અને પોષક તત્વ આપી જાય છે. શિયાળામાં વાત કરીએ તો લોકો જામુન, પપૈયા, કેડું એ બધું વધારે ખાય છે કારણ કે એ બધા ફળ છે ને એ શરીરને છે ને ગરમી આપે છે, કારણ કે ઉનાળામાં શિયાળામાં ખુબ જ શરદી થાય છે અને તેનાથી શરીર એ ખૂબ જ અ અશક્તિશાળી બની જાય છે એટલા માટે ખૂબ જ જરૂરી વાત છે કે એ શિયાળા લોકો એવું બધું ફળો ખાય છે કે જે તેના શરીર ને ગરમી આપે અને તાજગી આપે પછી આવે છે વરસાદીય. વરસાદીમાં પણ ઘણા બધા મળતા હોય છે કે જેમ કે આપડે જોઈએ છે વરસાદમાં પણ ઘણા બધા ફળો આવતા હોય છે. તો આ પ્રમાણે છે ને હર દરેક ઋતુમાં થડો એ બદલાતા રહે અને દરેક ઋતુના ફળો એ અલગ અલગ હોય છે, અને આમાં ખુબ જ ધ્યાન રાખવાની બાબત હોય છે કે આ આપણે દરેક ઋતુના ફળો ને દરેક ઋતુમાં ખાવું જ જોઈએ કારણ કે, તેનાથી આપણા શરીર ને પોષક તત્વ મળી જતા હોય છે, અને વધારે પડતું મળે છે, હવે જો આપણેે વાત કરીએ તો કેરી. કેરી કેરી આપણું રાષ્ટ્રીય ફળ કહેવાય. છે અને એ એમ જ રાષ્ટ્રીય ફળ નથી બની ગયું કારણ કે તેમાં ઘણા બધા એવા પોષક તત્વો હોય છે, અને એ ફળો નો રાજા. કહેવાય છે એટલા માટે કારણ કે એને છે ને બધા જ બધા જ દેશના લોકો તેને પસંદ કરતા હોય છે, એટલા માટે આ ખુબ જ જરૂરી બાબત છે કે એમાં ધ્યાન રાખવું જોઈએ, અને પછી આવે છે કે વિ વિદેશી ફળો તો આજકાલના લોકો છે ને વિદેશી ફળ સુધી તરફ છે ને વધારે આકર્ષી રહ્યા છે, કારણ કે એ એનું લાગે છે એ વધારે પોષક વાળા છે પરંતુ એવું નથી વધારે પોષક વાળા દેશી ફળો હોય છે, જે આપણી આજુબાજુ મળી રહેતા છે તમે એના પાછળનું શું કહ શકો છો એની પાછળનું કારણ શું છે કે લોકો વિદેશી, ફળ સુધી આકર્ષે છે.
હા તમારી વાત સાચી છે, કે આજના લોકો વિદેશી ફળો તરફ વધારે આકર્ષણ પામી રહ્યા છે, જેમ કે માની લો ડ્રેગન ફ્રૂટ, અને કીવી એવાકાડો તો આ બધા જે ફળો છે એ વિદેશી ફળો છે, જેના તરફ આજના આપણા યુથના લોકો ફ ફળી રહ્યા છે. છે વળી રહ્યા છે, પણ એવા ફળો થી મને તો એવું નથી લાગતું કે આપણનું કંઈક થાય પણ, કે જે આપણા જે સ્થાનિક ફળો છે એનાથી આપણને જેટલી, તંદુરસ્તી મળી જાય છે જેટલું વિટામિન પ્રોટીન મળી જાય છે. એટલું વિટામિન પ્રોટીન આપણને વિદેશી ફળો તરફથી નથી મળતું મારું તો એ માનવું છે, મોસમી ફળો એ આપણા દૈનિક જીવનમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે, કુદરત દરેક ઋતુમાં આપણને અલગ અલગ પ્રકારના ફળો આપે છે. જે આપણા શરીરની જરૂરિયાતોને પૂરી પાડે છે, ઉનાળામાં ગરમી વધારે હોવાથી, શરીરને ઠંડક અને પાણીની જરૂર પડે તેથી તરબૂજ ખરબૂજ અને કેરી જેવા, રસદાર ફળો મળે છે આ ફળો શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે, અને થાક દૂર કરે છે, ચોમાસામાં પાચનશક્તિ થોડી નબળી બને છે, તેથી જાામુ નાસ્પતિ અને સીતાફળ જેવા ફળો, શરીરને હળવાશ આપે છે અને પાચન સુધારે છે, શિયાળામાં ઠંડી વધારે હોવાથી શરીરને, રોગોથી બચવાની જરૂર પડે છે, તેથી નારંગી અનાર દ્રાક્ષ અને સફરજન જેવા વિટામિનથી ભરપૂર ફળો મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, મોસમી ફળો ખાવાથી ઘણા ફાયદા થાય છે, આ ફળો તાજા સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેમાં વિટામિન ખનીજ તત્વો ફાઈબર અને એન્ટીઓક્સિટ્સ હોય છે, જે શરીરને તંદુરસ્ત રાખે છે, આ ફળો સામાન્ય રીતે સસ્તા અને સહેલાઈથી મળતા હોવાથી, દરેક વ્યક્તિ તે તેને સરળતાથી પોતાના આહારમાં સામેલ કરી શકે છે, મોસમી ફળો ત્વચા અને વાળ માટે પણ ખૂબ ફાયદા કારક છે, અને શરીરને કુદરતી ચમક આપે છે, પરંતુ મોસમી ફળો ખાતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, ફળોને સારી રીતે ધોઈને જ ખાવા જોઈએ, જેથી તેમાં રહેલા જંતુઓ દૂર થાય, કાપ પેલાં ફળોને લાંબા સમય સુધી રાખવાથી તે બગડી શકે છે, તેથી તાજા ફળો જ ખાવા જોઈએ, વધુ પડતા પ્રમાણમાં એક જ પ્રકારના ફળો ખાવાથી પણ, નુકસાન થઈ શકે છે તેથી વિવિધ ફળોનું સંતુલિત સેવન કરવું જોઈએ, આ રીતે. તે મોસમી ફળો આપણા આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે, જો આપણે દરરોજ આપણા આહારમાં મોસમી ફળોનો સમાવેશ કરીએ, તો આપણે તંદુરસ્ત તાજગીભર્યા, અને ઉઊર્જાવાન રહી શકીએ છીએ, મોસમી ફળો એ માત્ર મોસમમાં જ નહીં પૂરતું, પણ એ આપણા શરીરને, રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે આવે છે, એટલે જેટલું બને તેટલું મોસમ પ્રમાણે આપણને મોસમી ફળો ખાવાનું જરૂર છે, અને જેટલું બને તેટલું ફળોને અલગ અલગ પેટર્નમાં ખાવાવું જોઈએ, જેમ કે આજે એક ફળ લીધું તો બીજા દિવસે બીજું ફળ લેવું જરૂરી છે, જેના કારણે આપણું શરીર પણ સ્વસ્થ બને છે, તો મારું તો આ જ માનવું છે કે મોસમ પ્રમાણે આપણને મોસમી ફળો, અલગ અલગ રીતે બદલી બદલીને ખાવાવું જોઈએ, તો તમા તમને તે માટે શું એવું લાગે છે કે હા આપણને ફળોને બદલી બદલીને ખાવું જોઈએ?
હા તમે જે વાત કરીએ મને ગમી અને, તમે જેમ વાત કરી હું તોજ માનું જ છું, કે મોસમ પ્રમાણે આપણને ફળ ખાવું જોઈએ, કારણ કે જો આપણે મોસમ પ્રમાણે ફળ નહીં ખાઈશું, કારણ કે પ્રકૃતિ પર પોતાનું મોસમ જો બદલતી હોય, તો આપણને પણ પોતાનું ખોરાક બદલવું જોઈએ, જો આપણે શિયાળામાં છે તો ગરમ ખોરાક લઈએ છીએ ઉનાળામાં છે તો આપણે, ઉનાળામાં છે તો આપણે ઠંડુ ખોરાક લઈએ, છીએ અને પાંડુ વાળું ખોરાક લઈએ છીએ, તો એ બધી બાબતો ન ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે, કારણ કે પ્રકૃતિ જો આપણું પોતાનું મોસમ ને, જો પોતાની તાજગીઓ બદલતી હોય તો એના પર આપણે પણ એ બુનું અ ફેરફાર કર આપણા રહેઠાણમાં, આપણા ખાવામાં આપણી આબોહવા બદલાય છે એટલા માટે આપણને, આપણા ખાનપનમાં પણ બદલાવ કરવો જોઈએ. એ બાબત ખુબ જ ધ્યાનમાં રાખવી જોઈએ ચાલો બહેન મને છે ને તમારી સાથે વાત કરીને ઘણું બધું સમજ પડી. અને ઘણું બધું એવું પણ લાગ્યું કે તમે ઘણી સારી વાત કરી છે અને છે ને મને એ પણ ખબર પડી કે અમે કેવી રીતે આપણેે છે ને. મોસમે પ્રમાણે નું ફળ ખાઈ શકીએ છીએ, ચાલો બેહેન હવે આપણે એ અહિયાંથી પૂર્ણ કરીએ તમારૂ શું ક કઈ કહેવું છે?
હા બેહેન તમે પણ જે મને માહિતી આપી છે એ મને ગમી અને એ મને ખૂબ જ સમજણ આપી છે, જેના દ્વારા આપણે મોસમમાં કયું ફળ કેટલા સમય માટે લેવું અને કઈ રીતે લેવું અને આપણને તે ફળો. થી કયું પ્રોટીન કયું વિટામિન અને આપણું શરીર હાઈડ્રેટ રહે છે કે નહીં ફાઈબર તો આપણને શરીર માટે જે એટલું પણ જોઈએ અ એ જાણવાનું મળ્યું જેનાથી મને એના લીધે. ખુબ જ વધારે સમજ પડી. છે. અને મને એના વિશે ઘણું બધું સમજાયું પણ છે કે, આપણને કઈ રીતે ફળો ને સે